કેમ છો. હેલો.
હલો.
હા આવાજ કટી ગઈ છે.
આચ્છા અચ્છા.
તો આપત્તિના સમયે બચતનું મહત્ત્વ બોલો ની.
હમમ્મ. ઇમજર્સી સમયે બચત કેવી રીતે કામ લગે છે.
હા હા ધારીએ કે ઘરમાં કોઈ અચાનક બીમાર પડે. હોસ્પિટલનો ખર્ચ આવે નોકરી જતી રહે. વ્યવસાયમાં નુકસાન થય ઘરમાં રિપેર નો ખર્ચ આવે. ત્યાં છે બચત બહુ જ જરૂરી સાબિત થાય છે.
હા જો બચત ના હોય તો ઉધાર લેવું પડે. ખર્ચ લેવું પડે અથવા બીજાની મદદ પર નિર્ભર હોવુ પડે.
હા આપને એનાથી માનસિક તનાવ પણ વધે છે અને બચત હોય તો કોન્ફિડન્સ રહે છે કે થોડા આધારે મારી પાસે છે.
અ બાલકો માં બચ્ચતની આદત કેવી રીતે લાવવી.
અ નાની ઉમરથી જ પોકેટ મની માંથી થોડો ભાગ બચાવો શીખવું. પીકી બેંક આપો. અને સમજાવું કે બધા પૈસા તુરંત ખર્ચ ન કરી દેવા.
હા આથી બાલકો પૈસાની કિંમત સમજે છે.
કમાઈ ઓછી હોય તો શું. હા અને એ લોક બજેટ જરૂરત અને ઈચ્છા, વચ્ચેની ફરક પણ સમજે છે.
જો કોઈની કમાઈ ઓછી હોય તો એ શું, બચત કરી છે.
હ, હા જરૂર બચત માટી રકમથી જે શરૂ થાય એ જરૂરી નથ તે, નાનો ભાગ પણ બચાવી શકાય મુખ્ય વાત આદત છે.
હ એટલે પન્નાસ રૂપિય, શંભૂર રૂપિય પાંચસી રૂપય છે એ શકકર,
હા હા, ઓર બોલો ની, સેવિંગ મની મસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ના?
હમ
બચત કરવાની જરૂરી છે લાાઈફ મે. અગર બચત ના કરવાય તો નુકસાન હો જાય.
હા.
આને સુનો મે બોલતી હું. વાક આજના સમયમાં કમાની જેટલી જરૂરી છે એટલી જ જરૂરી બચત પણ છે જો વ્ય તી કમાય પણ બચત ન કરે તો ભવિષ્યમાં મુશ્કેલી આવે છે. આને ઘણા લોકો પૈસા કમાવા પર ધ્યાન આપે છે. પણ પૈસા યોગ્ય રીતે વાપરો અને બચવો મે પણ એટલ જ મહ ત્વ હૈ. મહત્વની હૈના?
હા. હા.
આવાઝ આવે છે કે?
હા, આવે છે. આવે છે
હા ઠીક હૈ. એક મિનિટ હા એક મિનટ. ચાલુ રખો ને. બોલતી હું મે. હા. વોટ્સઅપ દેખો ને. બિલકુલ બચત એટલા પણ સાચ હા
એટલી જરૂરી બચત પાઈન છે. જો વ્યક્તિ કમાઈ પણ બચત ન કરે તો મનુષ્યમાં મુશ્કેલ આવી શકે.
હા, સાચું છે. ઘણા લોકો પૈસા કમાવા પર ધ્યાન આપે છે પણ પૈસા યોગ્ય રીતે વપરાનું અને બચવાનું એ પણ એટલું જ મહત્વનું છે.
હા, બિલકુલ. બચત એટલે પૈસા, ફક્ત પૈસા બાજુએ મુકો. નહી પણ ભવિષ્ય માટે સુરક્ષા, આત્મવિશ્વાસ અને આર્થિક સ્થિરતા બનવાની રીત છે. બચત શું છે? પહેલે તો યે કહ બ-બચત શું છે?
બચત એટલે પોતાની કમાનીમાંથી ખર્ચ કરી પછી કશુંક રકમ ભવિષ્ય માટે અલગ રાખવી. એ પૈસા એમરજન્સી જ શિક્ષણ, ઘર, બચ્ચોને શિક્ષણ, આપસી ઘર અઅ માતા પિતાની આરોગ્ય લગ્ન, મુસાફરી આથવા વૃદ્ધાવસ્થા માટે ઉપયોગી બને છે.
હા.
હેના? સાચું બાત હેના?
પહેલો તો યે કહ
હા ઓઅ બચત આપલે પોતાની કમાનીમાંથી ખર્ચ પર પશી કશુંક રકમ ભવિષ્ય માટે અલગ રા વી એ પૈસા એમરજન્સી અને આ બચ્ચોની શિક્ષણ, ઘર આરોગ્ય, લગ્ન, મુસાફિર આથવા વૃદ્ધાશ્ર વૃદ્ધાવસ્થા માટે ઉપયોગી બની શકે ને?
એટલે બચત એ ભવિષ્યની તૈયારી છે.
હમ્મ એકદમ એકદમ બચત શા માટે જરૂરી
ઘણા લોકો પૂછે કે હંમેશા માટે બચત કરવી જેવું છે તેવું ચાલે. તારા મતે બચત શા માટે જરૂરી છે?
કારણ કે જીવનમાં ક્યારે શું પરિસ્થિતિ આવે એ કંઈ શકાતું નથી. બીમારી નોકરી જેવી અચાનક ખર્ચ અહ બાલકાનું શિક્ષણ ઘરની મરમત આ બધા સમય બચત ખૂબ કામ લાગે છે.
હા જો બચત હોય તો તકલીફ ના સમયે ગભરાહટ ઓછી થાય.
હા, બિલકુલ નાની બચત મોટે ફાયદે છે.
હા, શું નાન નાની નાની બચત અહ પેન ઉપયોગી બની શકે.
અહ ઉપયોગી બની શકે તો હા, ખૂબ દરરોજ થોડા પૈસા બચાવ અનાવશ્યક ખર્ચ ઓજો કરો માસિક થોડો જમા કરો તો ધીરે ધીરે મોટો ફંડ બની શ કે બચત હંમેશા મોટી રકમ થી જરૂર થાય જરૂરી નથ ઠી
હ વાહ. એટલે થોડું થોડું પહેલ ભવિષ્યમાં ઘણું બની શકે.
એકદમ કમાની અને બચત બંને જરૂરી
અહ ફક્ત કમાંવું કાફી છે.
નહીં કમાવો જરૂરી છે પણ કમાયેલો પછી યોગ્ય રીતે વાપરો અને થોડો ભાગ અહ બચત માં મૂકવું એ પણ જરૂરી છે જો બધો પૈસો ખર્ચ કઈ જાય તો કમાની નો પૂરા ફાયદા ના મળે.
આ કમાની અને બચત બંને સાથે હોય તો આર્થિક જીવન મજબૂત બને.
બિલકુલ બચત અને ખર્ચ વચ્ચે સંતુલન બોલો ને